હ હા કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં આજે જોવા ને એમ હું ન્યુઝ જોતી હતી તો એમાં આમ પરંપરા નું વેપારીકરણ નું કઈક ચાલતું હતું મેં કીધું લાવો આજેમ તમારી જોડ વાત કરું એમ આજકાલ છે ને એમ એક વાત બહ ધ્યાન ખેંચે છે. કે આપણા પરંપરાઓ છે ને હવે ધીમે ધીમે વેપાર બની રહ્યું છે એવું નથી લાગતું તમને ને?
હા બરાબર કયો હ પહેલાના સમયમાં છે ને જે પરંપરા ભાવના અને સંસ્કાર માટે હતી ને એ છે ને હવે આમ કમાણી નું આમ એવું લાગે કે સાધન બનાવી દીધું હોય ને એવું લાગે છે.
હા જુઓ ને ઉદાહરણ તરીકે જો લગ્ન વિધિઓ પેલા તો સાદગીથી થતા પરિવાર અને સમાજ સાથે હવે તો બધું આમ ઇવેન્ટ મેનેજમેન્ટ બની ગયું છે. છે
હ સાચું હ આજે તો લગ્ન એટલે કેવું કે થીમ ડેકોરેશન ડિઝઇન પછી એ પ્રી વેડિંગ શૂટ અને એમાં જ એમ પરંપરા નમ અસલ અર્થ જ ક્યાંક ખોવાઈ જાય છે ને એ જ નહી ખબર પડતી
માત્ર લગ્ન જ નહીં પણ અત્યારે તો તહેવારો પણ આપણે જોઈએ છે કે દિવાળી નવરાત્રી પહેલા ભક્તિ અને આનંદ માટે ઉજવાતા હતા હવે તો સ્પોન્સરશીપ ટિકિટ ન્ડિ એ બધા સાથે જોડાઈ ગયા છે ને?
હા નવરાત્રીમાં તો ખાસ પેલા ગરબા ગલીમાં કે આમ મંડળમાં થતા હો છે ને મોટા ગ્રાઉન્ડમાં ટિકિટ લઈને જવું પડે અને એમાં પણ વીઆઈપી પાસ આઈ ગયા છે હવે તો.
હા ને જોડે જોડે આપણેે એમ જોવા જઈએ ને તો કપડામાં પણ એવું જ છે કે પરંપરાગત વસ્ત્રો હવે ફેશન ઇન્ડસ્ટ્રીનોો ભાગ બની ગયા છે એમાં ખરાબ તો કઈ નથી પણ એનો ભાવ એટલો વધી ગયો છે કે આપણા જેવા સામાન્ય માણસ માટે તો મુશ્કેલ બની જાય છે.
હા અને આ બધું કેમ થઈ રહ્યું છે એવું તમને શું લાગે એનું કારણ
મને તો આમ એવું લાગે છે કે જેમાં લોકોની માનસિકતા છે એ બદલાઈ ગઈ છે હવે બધું છે ને આમ શો ઓફ માટે થાય છે પહેલા તો કેવું કે પરંપરા હવે આમ ઓળખ કરતા અત્યારે વધારે સ્ટેટસ બતાવવાનું સાધન બની ગઈ છે.
હા પણ એક દ્રષ્ટિકોણથી જોઈએ ને તો આથી રોજગાર પણ વધી રહ્યો છે. ડેકોરેટર્સ છે ડિઝાઇનર્સ છે કલાકારો બધાને કામ મળે છે હવે
હા એ વાત પણ તમારી સાચી છે એટલે આમ વેપારીકરણને સંપૂર્ણ ખોટું તો ના કહી શકાય પણ સંતુલન જરૂરી છે
હે સંતુલન એટલ શું?
હ એટલે કે છે ને આમ પરંપરા ન મૂળ અર્થ ભૂલવો નહીિ અને ભલે ને આપ આધુનિક રીતે ઉજવીએ પણ એની પાછળનો સંદેશ અને ભાવ તો આપણે જાણવી જ રાખવો જોઈએ.
હા જેમ કે નવરાત્રીમાં ફક્ત ના માટે નહી પણ દેવીની આરાધના અને આત્મ શુદ્ધિ માટે પણ સમય આપવો જોઈએ.
બિલકુલ અને લગ્નમાં પણ એવું, દેખાવ કરતા પેલા સંબંધની મહત્તા જ સમજવી જરૂરી છે.
હા આજકાલ તો કેવું કે સોશિયલ મીડિયા પણ આમાં આમ મોટો ભાગ ભજવે છે આમ. બધું પરફેક્ટ દેખાડવાની દોડમાં છે ને, લોકો વધુ ખર્ચ કરે છે.
એકદમ સાચું લોકો છે ને આમ એકબીજાને જોઈને પ્રેરાય છે, પણ ઘણી વાર એ પ્રેરા પ્રેરણા છે એ પણમ દબાણ બની જાય છે એક બીજાને જોઈને. આ લોકો બધા જોડે એમ એ કમ્પેર કરવા જતા હોય છે એમ.
હા એટલે જ ઘણા લોકો છે ને, દેવામાં આમ ડૂબી જાય છે ફક્ત એક જમ ઇવેન્ટ માટે.
હા લોકો જોડે પૈસા ના હોય ને, તો પણ એ લોકો આમ બીજા જોડે દેવા કરી કર જાેમાં વધારે સારું કરવા જાય અને પછી બહુ જ આમ વર્ષો સુધી એ લોકોને જ સહન કરવો પડે છે.
તો શું ઉપાય હોય શકે પણ?
એટલે હું તો એવું મતલબ મને તો લાગે છે કે શિક્ષણ અને આમ જાગૃતિ જરૂરી છે, લોકોને આમ સમજાવવું જોઈએ કે પરંપરા શા માટે છે, અને એને કેવી રીતે સરળ રીતે આપણે જીવવી જોઈએ.
હ પરીવાર પણ છે ને, અહીં મહત્વનો ભાગ ભજવે છે જો આમ વડીલો સરળતા શીખવે. તો નવી પેઢી પણ આમ એ શીખી શકે છે.
હા અને સમાજ પણ હા, જો સમાજમાં સરળ ઉજવણી ને પ્રોત્સાહન મળે. મળે, તો લોકો પણ બદલાશે.
હા અને કેવું કે એકબીજા આમ મુદ્દો પણ છે કે પરંપરાની પેકેજિંગ હવે છે ને બધું આમુક કલ્ચરલ પેકેજ તરીકે જ વેચાય છે.
હા જૂઓ ને જેમ કે ટુરિઝમમાં, આમ ગામડાની પરંપરા પણ આમ હવે છે એક્સપિરિયન્સ તરીકે વહેંચાઈ રહી છે.
હા એમાં પણ બે પાસા છે, એક તરફ પરંપરા વિશ્વમાં ફેલાય છે. અને બીજી તરફ એનું છે ને, વ્યાપારીકરણ થતું હોય ને એવું લાગે છે.
હા એટલે ફરીથી એજ વાત કે સંતુલન જરૂરી છે.
હા સંતુલન તો બહુ જ જરૂરી છે એવું છે, અને છે ને વ્યક્તિગત સ્ત તરે પણ વિચારવું પડશે, આપણે શું માટે ઉજવી રહ્યા છે દેખાવ માટે કે મનથી એ પણ જોવું પડશે.
હા જો તમારી જેમ દરેક વ્યક્તિ આ વિચારશે. તો ચોક્કસ બદલાવ તો આવશે જ.
સાચું પરંપરા એ છે ને માત્ર આમ રીત રિવાજ નથી. એ જીવન જીવવાની આમ એક રીત છે.
હા અને જીવન શૈલી જાડવવી આપડા માટે એમલબ આપણા હાથમાં માજ છે.
એ તો છે જ અને કેવું કે, આપડે એક વાત આમ વેપારીકરણ એમાં રોક આમ રોકવું શક્ય નથી, પણ એમાં ખોવાઈ જવું ટાળી એવું શક્ય છે ટાળી શકવાનું.
હમ્મ. બરાબર આપણે જો જાગૃત રહીશું, તો પરંપરા પણ જીવંત રહેશે અને આધૂ નિકતા પણ સંતુલિત રહેશે.
હા, અને કેવું કે બાળકો હવે તો છે ને તહેવારો ને મજા, અને શોપિંગ સાથે જોડે છે, પરંપરા નો મૂળ અર્થ સાથે નહી એવું થઈ ગયું. છે.
બિલકુલ જેમ કે જુઓ ને આપડે દિવાળીમાં ફટાકડા પછી ગિફ્ટ લાઇટિંગ. હોય, એ પણ એ એમ પાછળનો આધ્યાત્મિક અર્થ હો પછી, અંધકાર પર પ્રકાશની જીત, એ સમજવામાં આવતું જ નથી
હ એવું જ થઈ ગયું છે, હા હવે તો એ કે એ માટે છે ને ઘરમાં વા વાતાવરણ પણ મહત્વનું છે, કે જો માતા પિતા આમ સમજાવશે ન તો બાળકો ક્યાંથી, શીખશે અને સ્કૂલમાં પણ પરંપરા વિશે તો છેને, માત્ર આમ ફક્શન તરીકે જ આમ શીખવાય છે, અને જીવન મૂલ્યો તરીકે કે નહી, એટલે
એકદમ સાચુ હવે, તો આમ સ્કૂલમાં પણ તહેવારો ઇવેન્ટ જ બની ગ્યા છે, જો આપણને જેમ, કે કોસ્ટ્યુમ હોય પછી, પ્રાઇઝ પછી ફોટોગ્રાફી એ પણ અંદરની લાગણી ક્યાંક ગુમ થઈ ગઈ છે.
હા, અને, બીજા એક રસપ્રદ બાબત ધાર્મિક સ્થળો પણ હવે તો આમ વ્યાપ ર બની ગયું હોય, એવુ લાગે, તમને અમુક વાર.
અરે હા, બિલકુલ જુઓ ને આપણે મંદિરમાં જઈએ છેએ, તો બધા મંદિરોમાં વી. આઈ. પી. દર્ શન સ્પેશિયલ ટિકિટ હોય, આ બધું જોઈને તો એવું જ લાગે છે કે ભક્તિ પણ પૈસા, થી માપવામાં આવે છે, લોકો હજારો હજારો લોકો એટલે મન દિરમાં લોકો રોજ જતા હોય, તો એમાં વી. આઈ. પી. ટિકિટ બધા તો અફોર્ડ ના જ કરી શક શકે અને, એના ભાવ પણ એટલા હોય છે. એમ એક વેપાર બનાવી દીધો છે.
હા, તમારી વાત એકદમ સાચી, પહેલાના સ સમયમા તો કેઉ કે લોકા શાંતિથી જઈને પ્રાર્થના કરતા હવે, તો કેવું ઝડપ થી દર્શન માટે પણ પૈસા ખર્ચવા એવુંજ, ને અને આથી, એમ એક પ્રકાર નો બસ માનતામ છેને, એ પણ ઉભી થાય છે. કે જે પાસે પૈસા છે, તે વધુ સુવિધા એવુ
હમ્મ, પણ કેટલાક લોકો તો એવું કહે કે આથી મંદિરનુ સંચાલન પણ સરળ બને છે.
એવો એટલે, બધાનુ માનવુ, જો જુદું- જુદું હોય છે. એટલે આપડે એ માટે તો ભક્તિ ની સમાનતા, ખોવાઈ જવી જોઈએ ને
હમ, નહી, આમ સાચું તો નથી ભક્તિમાં બધા સમાન હોવા, જો. જો, એ
એક બીજી, વાત આમ પરંપરાગત કળા અને હસ્તકલા એ પણ હવે તો છે. ને બજારમા, વેચાવા લાગી હોય ને એવું લાગે.
હા, એમાં થોડું તો આમ સારું છે, હ કલાકારોને તેમની મહેનતનું મૂલ્ય મૂલ્ય પણ મળતું હોય છે, એમ
હા, પણ કેવું કે ઘણી વાર મોટા બ્રાન્ડ કળા ને છેને પોતાના નામે વેચે અને મૂળ કલાકાર છે ને કેવુ, કે એને પૈસા ના મળે અને પાછળ રહી જાય
હા, એટલે એ લોકો કેવ કરે કે આમ નાના નાના જે સારા કલાકાર હોય એમની વ ધોવા લઈને એમની જે બ્રાન્ડ હોય એમાં મૂકી દે એટલે છેને, મૂળ પરંતુ પરંપરા, અને એની ઓળખ જાળવવી પણ એટલી જ મહત્વની છે, એવું હું માનું છું.
હા, એ તો છે, જ અને આજકાલ તો છેને, કલ્ચરલ ફેસ્ટિવલ પણ ખુબ થાય છે. જેમાં પરંપરા, એક આમ શો બની જાય છે, કે લોકો જોવા જાય છે. ફોટો પાડે છે, પણ એમાં જોડાતા નથી એવું.
હા, એટલે જ તો પરંપરા અનુભવ માંથી દૂર થઈને ફક્ત દર્શન બની જાય છે, એવું લાગે છે, મને
હમ, એવુંજ છે, અને એક પ્રશ્ન છે, શું આપણે આ બદલવા બદલાવને સ્વીકારી, લઈએ કે આમ એની સામે ઉભા રહીશું.
અ મને તો લાગે છે, કે સંપૂર્ણ વિરોધ તો શક કે નથી સમય સાથે બદલાવ આવવો તો સ્વાભાવિક છે.
તો પછી, શું કરવાનું
અ કઈ નહી, બદલાવને સ્વીકારતા પણ આપણે મૂળ મૂલ્યોને જાળવવાય. એ જ, આનો સાચો રસ્તો હું માનું છું.
હા એટલે એ તો છે જ અને એટલે કે મોડર્નાઈઝેશનમ વીર તો એમ રૂટ એવું જ ને
હા એકદમ બરાબર જેમ કે આપણે તહેવાર ઉજવીએ પણ એમાં પરિવાર સાથે સમય પસાર કરીયે ભક્તિ અને સંસ્કાર પણ જાળવી રાખીએ એવું જ હું તો માનું છું. અને આપણે ખર્ચ પણ સમજદારીથી કરીએ તો દબાણમાં આવવાનું કોઈ જરૂર નથી, એમ
હમ હા કારણ કે કેવું કે ઘણી વાર લોકો છે ને બીજાને જોઈને પણ પોતાના ભર મૂકે છે, એટલે એવું તો ના જ કરવું જોઈએ.
હમ બિલકુલ સારું ચલો આપણે ફરી વાત કરીશું મને ઘણું જાણવા મળ્યું.
હા સેમ સેમ ચોક્કસ ફરી વાત કરી છે.
હ બાય
હું